નમસ્તે નમસ્તે નમસ્તે કે હું મજામાં છું તમે
મેં પણ મજામાં છું
ના શું કહું હા ના ના શું કહી છું તમને એ પર્યટન માટે એ સુરક્ષિત પર્યટન કેટલો રાખવું જરૂરી છે
હા તો બહત સરસ વિષય છે
હા હા તો હા પર્યટન કરતા સુરક્ષા પણ ધ્યાન રાખવું જરૂરી છે ને
હા ના હા ના
ખૂબ જરૂરી છે હા.
દ . ખૂબ જરૂરી અંજાન જગા સાવધ રહું. જેટલે રાતે ખૂબ એકલે ન ફિરવું જરૂરી નંબર પાસ રખવા સામાનું ધ્યાન રખવાનું પાણી, ભોજન સ્વચ્છ લેવું લોકલ નિયમ માનવું.
હા મજા સાથે હા એકદમ એકદમ હા સ્વચ્છતા પણ રાખવાની પડે છે પર્યટન કરતા સ્વચ્છતા રાખવી શા માટે જરૂરી છે
કારણ કે ઘણા લોકો ફેરવા જાય છે પણ કચરો ફેંકે દે છે પ્લાસ્ટિક છોડે દે છે આની જગા ગંદી કરી દે છે આ ગલત છે પ્રકૃતિ અને ઐતિહાસિક જગા પણ ની સંપત્તિ છે એને સ્વચ્છ રાખવાની આપની જવાબદારી છે
હા જ્યાં ફરવા જઈએ ત્યાં સ્વચ્છતા રાખવી આ નિયમ હોવી હો જોઈએ.
હા ના બિલકુલ બિલકુલ. સ્થાનિક સંસ્કૃતિને આદર જયારે બીજ રાજ્ય અથવા ગામમાં જાય ત્યારે સ્થાનિક સંસ્કૃતિને આદર પણ રાખવાની જોઈને.
હા જરૂર જરૂર ત્યાંનું પોશાક, ભાષા, પરંપરા, ધાર્મિક ભાવના ખાન પાાન આ બધું આદર સાથે જોવું જોઈએ મજાક ન કરવો, અવમાન ન કરવો.
હા ના પર્યટનો મેં આર્થ શીખવું પણ છે. ફક્ત મજા કરવાની નહીિ.
એકદમ એકદમ.
પર્યટનમાં ફોટો લેવાની મજા પણ ખુબ હોય છે.
હા ફોટો અને વિડીિયો યાદો ને જાળવી રાખે છે. પણ ફોટો લેવામાં એટલા મગ્ન ન થઈ જઈએે કે જગાની સુંદરતા અજીવી જ ન સકીીએ.
હા ના સાચું કરોા મોબાઈલ બાજુએ મુ પને ફક્ત પ્રકૃતિને જો એ પણ જરૂરી છે.
બિલકુલ બિલકુલ.
એટલે પર્યટન અને સામૂહિક પર્યટન એ શું એટલા પર્યટન અને સામૂહિક પર્યટન બને અલગ અનુભવ આપે.
હ હા એકલા પર્યટનમાં વ્યક્તિ પોતાની રીતે જગ્યા જોઈ શકે. શાંતિ મળી શકે આત્મા આત્મવિશ્વાસ વધે. સમૂહો પર્યટન માં સાથ સુરક્ષા મજા ચર્ચ ચર્ચા અને શેર કરવાનો આનંદ મળે.
હા ના એટલે વ્યક્તિ પોતાની પસંદ અને પરિસ્થિતિ પ્રમાણે પસંદ કરી શકે.
હા.
પર બાળકોને પર્યટન પર લે જાવુંથી શું ફાયદા?
બાાલકો ને નવું જગા પ્રાણી, પક્ષી ઇતિહાસ પ્રકૃતિ લોક સંસ્કૃતિ ભોજન બધું જોવા મળે છે. એમાંથી એનું જ્ઞાન નિરીક્ષણ શક્તિ અને ઉત્સુકતા વધે છે.
હા ના એ ફક્ત મજા નહી પણ પ્રેક્ટિકલ બી લર્નિંગ પણ પણ છે.
એકદમ એકદમ.
પર્યટન અને ખાદ્ય સંસ્કૃતિ મને પર્યટનમાં એક વાત ખૂબ ગમે. નવી જગાહ નું સ્થાનિક ભોજન ર ચખવાવુ.
હા, એ પણ પર્યટન નો મજા નો ભાગ છે હ. દરેક પ્રદર્શનની પોતાની ખાસ વાનગી હોય છે એથી એ પ્રદર્શની સંસ્કૃતિ વિશે પણ ઘણું ખબર પડે છે.
હા ના પણ ઘ બહારની ખાના સ્વચ્છતા જેવી જરૂરી.
બિલકુલ બિલકુલ.
તારે માટેથે સારે પર્યટનની શું ઓળખે.
સારા પર્યટક સ્વચ્છતા રાખી સ્થનીય લોકો ને આધર આપે નિયમમાંની સુરક્ષિત રહે, ઇતિહાસ અને સંસ્કૃતિમાં રસ લે. કચરો ન ફેંકે, જગાની સુંદરતા ખરાબ ન કરે.
હમ્મ, વાહ તો ડ્રિકર પર્યટન ખાદ રખવાનું જોઈ.
હા.
મને લગે છે કે પર્ય ટન માનસાની આદરથી સમૃદ્ધિ બને છે.
એકદમ સાચું. જ્યારે આપણને બી જગાહા જોઈએ નવા લો કા ને મળીએ, બીજી જીવન શૈલી જોઈએ ત્યારે આપનો દૃષ્ટિકોણ વધારે વિશાલ બને છે. માનસ વધારે ખુલ્લા મન મનનો બને છે.
હા ને પર્યટન આપને શીખવાડે છે કી દુનિયા કીતલી વિશાલ અને વિવિધ, વિવિધ છે.
બિલકુલ, બિલકુલ.
આને આત્મવિશ્વાસશું પર્યટનથી આત્મવિશ્વાસ પન વધે.
જરૂરી જરૂર, ચારે આપન પ્લાન કરીએ, મુસાફરી કરીએ નવી જગા સંભાળીએ, સમસ્યા હલ કરીએ. ત્યારે આત્મશ આત્મવિશ્વાસ વધે છે. ખાસ કરીને જારે વ્યક્તિ પો તાની મર્યાદા બાહાર નીકળલીને નવા અનુભવ લે છે.
હાના હાના. આજ તારી સાથે વાત કરવાની મને ખુબ સરસ રીસમ જાવની પે પર્યટન ફક્ત મનોરંજન માટે નથી. પણ માનસિક તાજગી, જ્ઞાન પરિવાર સાથે સમયે રોજગાર, સંસ્કૃતિ અનુભવાની, જીવનાની સમૃદ્ધિ બનાને સુંદર રીત છે.
હા, એકદમ સાચી વાત કહી ચે હ. પર્યટન આપને ફક્ત જગાહો નહી પણ જીવનને પણ, નવી નજરથી જોવા શીખવાડે છે. જો જિમ્મેદારી અને સમજદારી સાથે પ પર્યટન કરીએ તો એ અનુભવ જીવનભર યાદ રહે છે.
હા ના, ચલો હવે ટણઠ ટકામાં સારી કહીએ.
અ, ઝરૂર ઝરૂર. પર્યટન વિષયની, હા. હ પર્યટન એટલે, નીવીન જગા સંસ્કૃતિ અને અનુભવોની સમર અ સફર માનસિક તાજગી અને તનાવ ઓછા કરવા મા ટે ઉપયોગી. જ્ઞાન, ઇતિહાસ, પ્રકૃતિ અને સંસ્કૃતિ સમજાવા મદદરૂપ. પરિવા પરિવાર અને મિત્રો સાથે સંબંધ મજબૂત કરે સ્થાનીય લોકને રોજગાર મળી યાત્રા પહેલા યોજના અને બજેટ જરૂરી. સુરક્ષા, સ્વચ્છતા અને સ્થાનીય સંસ્કૃતિને આદર રાખવા બાલકો માટે પણ શૈક્ષણિક અનુભવ બની છે. ઝીમ્મેદાર પર્યટક બનવુ જરૂરી પર્યટન જીવનને સમૃદ્ધ અને આનંદ આનંદમય બનાવેે છે.
અમાં બોલું છું આ
હા
માનસિક તાજકીય અને તનાવ ઓછ કરવાનું માટે ઉપયોગ ઇતિહાસ જ્ઞાન પ્રકૃતિ અને સંસ્કૃતિ સમજાવ મદદરૂપ અને મિત્ર સાથે પરિવાર સંબંધો મજબૂત કરવાની સ્થાનિક લોકો ની રોજગાર મેળવાની યાત્રા પહેલી યોજના અને બજેટ જરૂરી બાલક બાળકો માટે પણ શૈક્ષણિક અનુભવ સહલ બને જમમેદારી પર્યાવટક બનોની જરૂરી પર્યટક થલે નવીન જગા સંસ્કૃતિ અને અનુભવને સફર જરૂરી છે ને
હા સાચી વાત છે સાચી વાત છે
કારણ ઘણી લો ફેરવાનું જાય છે પણ કચરા ફેંકે દે છે પ્લાસ્ટિક છોડ દે છે અને જગા ગંદી કરવા દે છે આ ગલત છે પ્રકૃતિ અને ઐતિહાસિક જગાઓ પણ આપની સંપત્તિ છે અને સ્વચ્છ રાખવાની પણ જમેદારી છે
બરાબર એથી આપણે પોતાના દેશનો ઇતિહાસ રાજા મહારાજા યુદ્ધપત સ સ્થાપત્ય કલા જૂના સમયની જીવનશૈલી વિશે ખબર પડી છે ને બાળકો માટે પણ આ ખુબ શૈક્ષણિક અનુભવ બને છે
હા ના હા ના સાચી વાત છે જરૂર ત્યાંની ત્યાંનો પોશાક ભાષા પરંપરા ધાર્મિક ભાષાઓ ખાનપાન આ બધે આદર સાથે જોવું જોઈ છે મજાક ન કરવાની આવું અપમાન ન કરવાની હા પર્યટન ક આર્તરખ પણ છે ફક્ત મજા કરવાની નહી
સાચી વાત છે
હા ફોટો અનૂ વિડીિયો યાદગાર યાદોની જ જાળ રાખે છે પણ ફોટો લેવાની એતનમાં એટલા મગ્ન ન હોય થય જોઈને કે જગાની સુંદરતા જેવી ન શકે
એકદમ સાચી વાત છે
સાચું કરવાની મોબાઈલ બાજુ ને મૂકી ને વ્યક્તિ પ્રકૃતિ ને જોએ પણ જરૂરી છે ને
બરાબર એકદમ સાચી વાત ક છેો પ બાળકો માટે પણ શૈક્ષણિક અનુભવ મળે છે જિમ્મેદાર પર્યટન બનવું જરૂરી છે
હા ના હા ના હા બેન આ ભી ખુબ સરસ લાગે છે તરેસે બાત કર કે
હા ઓકે ખુબ સરાર ખુબ સરસ સરસ મળી જા હા આવજો ધન્યવાદ ધન્યવાદ